હલો હા હા શું કરો?
બસ કોઈ નહી હવે રસોઈ બનાવી ને હવે જમવાનું તૈયાર કરું છે.
હોવ હવે તમારે પતિ ગયું? જમવાનું પતિ ગયું? એવા વેલા વેલા.
હોવ નિશુ તો અહીંયા છે ને
નિશુ કુમાર વાસી નિષ્ઠા ને અધ્યા રમાડેસે નિશુ યાદ આવે છે. ભાવેશ એ બધા મજામાં છે તમારે
હા બધા મજામાં છે.
એમ સારું તમાર મમ્મી ન પાપ્પા બેન હે
હા હારી હો
હલો હ
વરસાદ કવું આયા નહીં
હા ના ના વરસાદ તો કોઈ આવ્યો નહીં વાયરો હ પણ વરસાદ નહી આવે
હ હમા હ સોટા આ્યા તો જતો જ આવી ને કો
આપ ને એવુ એમ એવું એમ. મ ના રોટલી અમી જાડ ની રોટલી એ
હમ
ટો મિત્ર નાસી અને
જાને હવે
બે રોટી બના્યા હા ઝાર નો જારના રોટલા બનાવા આમિત્રો એ
એવું
હ હોળી આમણાંકું મારવા જતો હતી લાઈટ થોડી પ્રાયના
જેવા લાગે હાર લાગ
હમ મસાલાાગે બાજરી જવાની જેવા
હે
હ બાજરી ના બનાવ એ રીતના બનાવવાના
દસો કર્યોજ
ના ડુંગળી ટોમેટું નાસીને વકાર્યો ડુંગળીને ટોમેટો નાસીને એમને એમ કરે કોરો
ઓ ઓ
હા બસ આ વળી બધે એવું એમ કર્યો હતો ફોન
ય ને કર તો મન
એવું એમ કે લાગે કર તો?
તમે તમારા મિલણ વ તરત આવ તો કોણ
એવું એમ
હા હા
સાર સારું
હમ
બસ અમારે હવે બની રહ્યું છે જમવાનું હવે તૈયાર કરવું છે કોણ
એ મહેશ કુમાર આય કે
હ આયા નાવા બેઠા હે
હા
ચાલે આ તમાસી ને બેહો કે ની બે
ના અતાર તો નઈ હવે જોવો હચુ સેટિંગ થાય બ્લાઉજ બતાવાનું હે
હા
બે હા હ બેસ લખી ફોનમાં વાતું કરી દા હા
હા સાર કાલ તો અહિયાં બંધ કેતો હતો ભાભી
હય કેતો હતા કે કાલ જ આવું છે એમ
હ કેવાકે બે તન દાડા રેય એવી આવો ને એવા રતી ગિરેશ
હ
હમ હ પતિ ગયુ ઘરનું કોમ કાજ
હ અ પતી ગયુ.
એવુ સે એમ બીજું કો તબિયત બીજી રેડી હે ને
એવુ એમ સારું મહેસાણા ક્યારે જવાનું?
હવે તો પૈકી એમ કરવાનું છે.
એવું સે એમ જવાનુ સે હમણાં
રેવુ તો શે અમણા હાલ છેમે એ તો રવિવારે કતા હતાા પણ હવે જોવું
એવું સે એમ
હા હા
હમ રહેેવાનું થાય તો આવજો વયક
ના વિચાર તો છે હવે આવા નો ઈ શું કે પછી ખબર પડે અરે કીચુ નઈ કે બા બો નાહીયા જાવ બે દારા રેવું
હ આવજું તો વડી બે દાળ રેવા
ના આ ભું તો છે આવે જેમ થાય.
હ ના ના આવજું તમરા
હમ
હમ
હ અમારે મકાન લેવાનું છેટિંગ કરવું હતું ચમચમ થાય છે લોનવાજ હ ના કે થઇ જાય હે‌
હ
એટલે જોવા હ પણ હમ
લઈ લેહે પહી તો અહ્યા જ જતા રેહે રેવા તો
હઉ પછી તો અહયા રેવાનુંને
હા એ પાડું ફરું આ
હ ખોટો ભાડો ભરવા એના કરતા પોતાનું લઈ લેવાનું
હા
ઓ અમે પોચ છો હજાર વાળું તો આલું
હા પાઈ હ એવુંલો ના પરા લોન નો હફતો
હમ્મ એ જમા તો થાય જાય એટલા
હ ના હ ના તો આપડે એમને જ્યાં ખાતે
હમ્મ ઉજ્યાખાદે આલ્વાના હે
તાર
કો બીજી શાંતિ હેન
હઓ હારુ હે
ગેસ હમ્મ તો હાલ તો મેસણા રોટી ખાવાની તકલીફ પડતી હશે કોણ ખવરાવ
ભઈ ન ઈ હ ભઈ ઘરે જાય ખાવુ કરતા
હમ્મ ના ના સારું.
હમ્મ.
પૈસા એ વળી હારુ શકું
હા જોડે સિફાઈ ની એટલે વળી તમારે શોનથી જ આવું આવું હોય એટલે
જઈ કર નાખ તું કે તું આઈ ના કર
ના ના સાચી વાત હે
હમ્મ.
હા વડી જોડે જોડે તમારે શાંતિ હે
હઓ હારુ
હા.
આખો દાળો આમ તો ઓટા માર માર કરી માર જોડે એટલે સારું પણ આમ
હઓ તો મને ને ફાવે ને એ ને ફાવે એ રીતેે
એકલું એકલું ના લાગે કરમ
હમ્મ એકલું એકલું ના લાગે સાચી વાત અમને તો અમે તો એકલા એકલા રેતા તો અમને તો નતું ફાવતું થોડા દિવસ તો
હા ના ફાવે એ તો
હા કશું બધા ભેગા રહેેલા હોય ને એટલે એકલા એકલા ના ફાવે
ફાવે હે ને
અમારે હવે આધ્યાન નિષ્ઠા ખાવાનું તૈયાર કરે છે બે
હારુ છે તમાર હારુ થાય
હઓ થાય કોણ કરે દે કોઈ વાહણ ધોવરાવે કોઈ ખાય એટલામ કચરા પોતું કરે
હા તો ભાઈ તમારે તો પઈ શું કરવાનું રેજ
હા તારે અમારે તો બસ મશીન નું કરવાનું હઓ હે હ ખવાર માં સ્કૂલ જાય એટલે કોમ પતી જાય બધું
હા હ એવી હાલ પટી જતું છે તમાર તો
હો કચરા પોતું ને એવુ બધું અમે કર દે ને પછી મોડા તો એ કરાય જાય થોડું થોડું
ચાલ
હમ્મ. સારું સારું લો બીજી શાંતિ હે ને
હ હાર હું તમારે
પાલુ લઈ જા બસ અમારે સોંતિ હે હાલ તો હહ.
બેસું જોવો તમે?
હ નિસ નહી મલ્યાસી ભણવા હવે?
હવે હવે.
હમ હમણાં ઘરે જ આવશે.
હ સાર.
હોવ હો. હ નિસટાંત અશેલ ફાવે છે ભણવા એ જતો રહે છે. ન બપોરે અઈન ખઈન હુઈઈ નોડી સાંજના ઉઠ કો પોતવાતા.
બઈ ના પા.
હોવ હે?
બઈના
ના ના હાલ તો કોઈ ન હભારતા નહીં. હાલ તો અરે ભણવા જતો રહે ને હુઈ જાય ને રમે તોય
હહ
હોવ હમ
ટાઈમ નહીં મળતો વાપરવાનો.
ટાઈમ ના મળે આભાર આનો બી ગુનું છે ને એટલે રમે જ એકલા હોય ને તો હભારે
હા હાચી વાત
વચમાં કેતા હતા કે આવ છે કુમાર હો તો આવશે થોડી એક દાડો. મેલવા જ એટલે જઈ આ રાતે શોંતિ હમણાં.
હોવે શાંત
હમ મમ્મી આપડે ચાર જવાનું કું માર ચાર જવાનું કીધું તો હેડો કીધું. દિયા ને મેલવા જહા એટલે જહા.
હોવ.
હ આ એમ જાતા આયામ.
ચાલે.
હમ તો બીજું શાંતિ હૈ ન?
હોવ હાર
હમ એમ
અમારે વડે અહિયાં હતો એટલે કદાચ સીવવાનું નહતું આવતું.
હવેય આય એટલે ફોન આવે ફોન આવતા હશે હવે વોય આય અપે
હા ગીતો હવે તો અવાજ નહી હું તો કઉું.
હમ અના વળ અઠવાડિયું દસ દિવસ રોવાન પાછું વળી જઈશ સુવું જુ.
હા, પાછો વાળુ સીવવાનું જ છે ને ઓમે.
હા પસી શિવજો હમણાં ર હોડી અઠવાડિ ધરનાણાવડી. શાંતિ
હમ અમ
હમ સારું સારું લો.
ખઈરો હવે.
બસ હવે ખાઈ લે હવડે અત. ખાવાનું જ છે ને હવે ટાઈમ પૂરો થાય હ ખાઈ લે હા.
હ
હોવ બે મિનિટ આમ કે ઓમ. હોવ હવે ખાવું જ છે ન જારના રોટલા વઘાર્યો હે એટલે ખાઈ લેવાનું હ. હા મોટામાં ચોદર એવું પડ તું જ કીધું હવે હમણાં બાજરી ના નહી બનાવા
એટલે
આપડે ગામડામાં ખ આપે કોઈ નઈ થતું પણ આપણે શહેરમાં ખ તો આપે નહીં આમું રહેતું ભાવ બાજરી ના રોટલા
ના હા હું એટલે શું આપડે ગમડામાં બધું તડકે કોમ કરવાનું હોય
હા એટલે નેકડીધાય ને શેર એમાં તો હમું જ નહી રહ્યા બાજ નોટલા ખ તો
હા બાજરી
હમ્મ
હ સારું સારું.
બાજરી
એવું એમ
હા
એવું હે
હા થોડો નાખવાનો એટલે તૂટે નહી ના તો તૂટી નઈ રોટલો
મિક્સ માં દળાવે એટલે એ તૂટે ના ને
હા એ તૂટે ના રોટલો હારો થાય
નહી એમું લઈએ તો
એવું હે
હમ્મ.
સારું સારું તમારે લઈ જાજુ રોટલા ખાવા
અમે લાયા તા
હો
આમે બે ત્રણ કિલો જેવી જ લાઇ